તો.
હલો.
હા, કેમ છો?
હું મજામાં છું, તમે કેમ છો? હલો મારું વોઇસ આવે છે તમારી પાસે?
હા હા આવે છે આવે છે, કેમ છો?
હા હું મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું, અ તમે રોજ એક્સરસાઈઝ કરો છો?
હા હા મેં તો રોજ એક્સ સાઈઝ કરીએ છીએ અ લગભગ ત્રીસ મિનિટ વોકિંગ કરું છું.
હા હું પણ રોજ થોડી સ્ટ્રેચિંગ અને યોગા કરું છું.
બો સરસ, એક્સરસાઈઝથી શરીર તંદુરસ્ત રહે છે અને તને એક્સરસાઈઝ આપડો સેતત અ સેહતમાંથી બો ફાયદેમંદ છે.
હા એ તો છે જ એક્સરસાઈઝ ફક્ત બોડી માટે જ નથી. માઈન્ડ માટે પણ ઘણી સારી છે.
હા એક્સરસાઈઝથી સ્ટ્રેસ પણ ઓછી થઈ જાય છે અને ડોક્ટર પણ રોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ એક્ટિવ અ રહેવાની સલાહ આપે છે.
હા. આ તો તમને સાચું કહ્યું વોકિંગ, જોગિંગ કે સાયક્લિંગ કાઈ પણ કરી શકાય.
હા પણ એનામાંથી તારી ફેવરિટ એક્સસાઈઝ કઈ છે?
મને તો જોગિંગ અને સ્પીકિંગ ઘણું ગમે છે અને તમને?
હા મને તો યોગા અને સૂર્ય નમસ્કાર કરવો ગમે છે. અને યોગાથી પ ફ્લેક્સિબલ અ પણ વધે છે.
હા એ તો શે અને તેથી બ્રિધિંગ એક્સરસાઈઝથી મન શાંત રહે છે કેટલાક લોકો કહે છે કે તેમને એક્સસાઈઝ માટે ટાઈમ નથી મળતો.
હા ના ના એ આ નથી. સમય કાઢો તો મલી જાય, હેલ્થ સુધી ઈમ્પોર્ટન્ટ કઈ નથી આપણા જી વનમાં અ અ હેલ્થ પહેલા રાખવું જોઈએ.
હા એ તો તમે એકદમ સાચું કહ્યું. દિવસના ચોવીસ કલાકમાંથી તીસ મિનિટ તો કાઢી જ શકાય છે. સાચું કયું ને?
બિલકુલ બિલકુલ બિલકુલ તમેં સાચે વાત કીધું કે આપાડા જીવન ના ચોવીસ કલાક માં સુધી ધી અહ એક ઘંટો અને થર્ટી મિનિટ્સ તો આપણો એક્સરસાઇઝમાં ટાઈમ થઈ શક તે એનર્જી પણ વધે છે. અને રોજ એક્ટિવ રહેવાથી અહ અસર ઓછો લાગે છે.
હા અને તમને જીમ ગમે છે કે ઘરમાં એક્સરસાઇઝ કરવું ગમે છે.
હમ્મ, મને તો ઘરમાં એક્સરસાઇઝ કરવું ગમે છે. તમે?
હા, મને પણ કોઈ ઈક્વિપમેન્ટ વગર પણ ઘણી એક્સરસાઇઝ થઈ શકે છે.
હમ્મ, હમ્મ. બિલકુલ બિલકુલ તમે અહ સાચી વાત કીધી. અહ ઘરમાં આપડે પુશ અપ સ્વૉડ અને નયન ઘણી યુઝફુલ છે. આપડે ઘરમાં કરી શકાય છે અને આપડે આ હેલ્થમાં અહ સ્વચ્છ અહ રાખી શકાય છે.
હા પણ શરૂઆત ધીમે ધીમે કરવી જોઈએ. એકદમ વધુ એક્સરસાઇઝ કરવી નથી.
હા હા તમે તો સાચી વાત કીધી. એક્સર સાઇઝ અહ આપડે અહ ધીરે ધીરે અહ વધાવે છે અહ અને વોર્મઅપ કરવું પણ બહુ જરૂરી છે એક્સરસાઈઝ. કરવાથી પહેલા એને એને એક્સરસાઇઝ પછી કુલડાઉન અહ પણ હોવાનું બહુ જરૂરી છે એક્સરસાઇઝ સાથે હેલ્ધી ફૂડસ પણ જરૂરી છે. આ સારી વાતને ધ્યાન રાખવું જોઈએ.
હા, આ તો તમને સાચું કહ્યું ફક્ત એક્સરસાઇઝ કરીને જંક ફૂડ ખાવું સાચું નથી ફ્રૂટ્સ વેજીિટેબલ્સ અને પ્રોટીન વાલા ફૂડ ખું જોઈએ અને ડાયટ મેન્ટેન કરવી જોઈએ.
હા, તો અહ મેં સરસ સરસ વાત કીધું કે રૂટીન અહ પ્રમાણમાં પાણી પીવું પણ પૂત પ્રણવામાં પાણી પીવું પણ જરૂરી છે અને બોડી અહ હાડ્રેટ રવી જોઈએ અને કે એનેસ થી અહ વેટ ક્રોલ્રોલમાં ટ્રોલમાં પણ રહે છે. સાચું કીધું ને?
હા અને હા હા હા એકદમ સાચું કીધું તમે. અને તે હાર્ટ પણ હેલ્ધી રા છે અહ
હાર્ટ અને ઓવર ઓલ પુરા અહ પણ એ પુરા બોડી ભી હેલ્થી રહે છે. છે આપડે દરમિયાન રોજ અહ અહ અહ એક ઘંટા નિકલે છે ને આપડા અહ બોડી બોડી ના ઉપર એક્સરસાઇઝર ના ઉપર ઉપર તો આપડે ફિટ રહે છે અને અહ ખાવાનું મેં ડાયટ પ્લાન મેન્ટેન કરવું જોઈએ અહ ફ્રાઈડ અને ઓઈલી ફૂડ આ બધું બધું ખાવાનું થી આપડે ફિટ રવાનું માટે આપણે હેલ્ધી ખાવાનું જોઈએ.
હા તો તમને એકદમ સાચું કયું. અને તમને આઉટડોર ગોમ ગેમ્સ ગમે છે?
હમ્મ હા બેડમિન્ટન અને ક્રિકેટ જોું અને રમવું મને નહી ગમે છે મને તો
હા તો સાચી વાત છે આઉટડોર ગેમ્સ પણ એક સારી એક્સરસાઇઝ છે. બાળકોએ મોબાઈલ કરતા આઉટડોર ગેમ્સ વધુ રમવું જોઈએ એનાથી બોડી અને માઈન્ડ બંને સ્ટ્રોંગ બને છે અને એક્સરસાઇઝ થી કોન્ફિડન્સ પણ વધે છે.
આ આપો આપોઆપ વધે. તને સવારે એક્સરસાાઈઝ કરવી ગમે છે કે સાંજે
હા મને તો સવારે એક્સરસાઇઝ કરવા ગમે છે સવારે કઈ અ ફ્રેશ હવામાં વોકિંગ કરવી ઘણી ગમે છે.
હા તો સરસ છે મને પણ સવારનો સમય બે લાગે છે કર વખ સાભડવાનુ ગમે. મને છે.
હા પણ સેફ્ટી નું પણ ધ્યાન રાખવું જોઈએ સાચા શૂઝ અને કમ્ફર્ટેબલ ક્લોથ પહેરવા જોઈએ જો કોઈ બીમારી હોય તો ડોક્ટર ની સલાહ લઈને એક્સરસાઇઝ કરવી દરેક વ્યક્તિ માટે એક્સરસાઇઝ નો લેવલ અલગ હોય છે.
સ્ટુડન્ટ માટે પણ એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ છે. એના તો કોન્સ્રેશન અને મેમોરી ઇમ્પ્રુવ થાય શકાય છે અ અને તમે અ સ્ટુડન્ટ ના તો દરમિયાન રોજ ફક્ત એક કલાક સુધી તો યોગા કરવું જોઈએ. અય ક્યુ, એનાથી મો મોટિવેશન તો મળે પણ કોન્સન્ટ્રેશન અને ફોકસ પણ ઇમ્પ્રુવ થાય.
હા એકદમ સાચું ક્યું તમને અને ઓફિસ માં કામ કરતા લોકો એ પણ વચ્ચે વચ્ચે ઉઊભા થઈને ચાલવું જોઈએ. વોકિંગ કરવું જોઈએ તેથી તેની શરીર મૂવ કરે છે અને બેસવાથી તો સારું જ છે તે-'
બિલકુલ બિલકુલ આ લાંબા સમય સુધી બેસતી એસી રવુ હેલ્થ માટે સારું નથી. તો આપણે શું કન્ફલુઝન કઈ કઈ ગ,
હા એક્સરસાઇઝ રોજની લાઈફ નો એક ભાગ બનાવવો દેવું જોઈએ અને ફિટનેસ નો અર્થ ફક્ત પતલા દેખાવો નથી પણ તંદુરસ્ત અને એક્ટિવ રહેવું છે એ પણ છે. અને હેલ્ધી બોડી અને હેલ્ધી માઇન્ડ સાથે જ જીવન વધુ સરસ બને છે.
એને તો એ વાત તો સાચી કીધું જો પાટતો દીખ આ નથી કે આ ફિટ આ અંદરથી ફિટ હોવીું જોઈએ નાથી બહારથી સાાચુકી હતીું મેને
હા હા હા હા હા એકદમ સાચું કીધું તમને અને એક્સરસાઇઝ કરવા માટે મોટિવેશન ક્યાંથી મળે છે.
હા હું મારા હેલ્થલ યાદ રાખું છું એટલે રોજ એક્રસાઝ કરવાની ઈચ્છા થાય છે.
બઉ સરસ હું પણ રોજ સવારે અલાર્મ મૂકીને ઉઠ જાઉં છું. શરૂઆત માં મુશ્કેલ લાગે પણ પછી આદત બની જાય છે.
આ હેબિટ તો બનાવવી જોઈએ તને કરવા માટે હેબીટ હોવી જોઈએ. અને મિસ કરવાનું મન નથી થતું. એ મતલબ એક્સરસાઇઝ કરવું જોઈએ તો આપણે કન્સિસ્ટન્સી રાખવુ જોઈએ. આ નાકી અ એક એક દિવસ કરીએ અને અને બીજા દિવસ સ્કીપ કરી દિયે આ ના ચાલે.
હા હા એક તો સાચું કહ્યું તમને અને તમે વોર્મઅપ કેટલા ટાઈમ સુધી કરો છો.
અ હું વોર્મઅપ લગભગ પાંચ થી દસ મિનિટ
હા હું પણ પેલા સ્ટ્રેચિંગ કરું છું અને પછી જોગિંગ શરૂ કરું છું. વોર્મઅપ થી ઇન્જરીનો ચાન્સ ઓછો થઈ જાય છે. અને એક્સરસાઇઝ પછી સ્ટ્રેચિંગ પણ એટલે જ જરૂરી છે.
અવે તો તમારો સાથે એકસસાઇઝ નો પાર્ટ થઈ મને બો અનુભવ થયો અને બો સારું અ અ જાણવામાં મળ્યું. તો આપણે રાત ના વાત કરીએ.
હા હા ચાલો પછી મળીને વાત કરીએ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.